હલો કેમ છો બધા મજામાંને?
અવાજ આવી રહ્યો છે તમને?
હમ હા આવી રહ્યો છે. હ તો આજે ડિજિટલ પેમેન્ટ હા ડિજિટલ પેમેન્ટ વિશે થોડુંક કહેવા માંગુ છુ કે ડિજિટલ પેમેન્ટ આજના યુગમાં ખૂબ જ જરૂરી છે. હું નોકરી કરું છું તો મને ટાઈમ નથી મળતો કે બેંકમાં જવ કે અન્ય સ્થળે જાવ કે પેમેન્ટ કરું અને હું ડિજિટલ પેમેન્ટ ખુબ જ વાપરું છું. અને જેના કારણે મને જેના કારણે ખુબ જ જરૂરી છે. જો આપણને એજ કરવું જોઈએ કે ડિજિટલ પેમેન્ટ જ કરવું જોઈએ જેના કારણે આપણને ઘણી બધી સુવિધાઓ પણ અને ડિજિટલ પેમેન્ટ કારણે ઘણા ડિસ્કાઉન્ટ મળે છે અને તે ખુબ જ જરૂરી છે શું આપ ડિસ્કાઉન્ટ કે અન્ય વસ્તુ વાપરો છો, તો તે ખૂબ જ જરૂરી છે જેના કારણે આપણને લાઈનમાં ઉભું રહેવું પડતું નથી અને અન્ય સ્થળે જઈને આપણને માહિતી મળી શકે છે.
તમારી વાત એકદમ સાચી છે, મેં આપ્યો, તમારી વાત એકદમ સાચી છે- એ કાલ પાચ મોકલેલા તમારી ની વાત એકદમ સાચી છે અત્યારે જોવા જઈએ તો આપણે ઘણા બધા એવી બેકો એપ્લિકેશન સંભળાય છે, જેમ કે બીઓબી બેકે
તે મને લાગે કેમ?
બિઓબિ વર્લ્ડ બનાવી છે, અને બેંકવાળાએ યુનિબર્સ બનાવી છે. તેમ ઘણા બધા લોકો એ બનાવી છે એમાં અત્યારે વધારે એસબીઆઈ વાળા એ પણ તેમની વિન્સો કરીને એપ્લિકેશન બનાવી છે, તેમ ઘણા બધા લોકો જેમાંથી આપણે લોન પણ ઈઝીલી અપ્રુવ કરાઈ શકીએ છીએ અને બેંક ના કોઈ કામ હોય તો તે પણ ઈઝીલી બતાવી શકીએ છીએ, તો તે આપણા માટે ખુબ સારું છે. જેના કારણે આપણે પહેલા જાણૂ છુ કે જેમ આપણે બેંકમાં ઉભી રહેતા હતા લાઈનોમાં તેવું ઉભી રહેવા પડતું નથી અને આપણે સરળ કામ પતાવી શકીએ છિએ. તો આ એકદમ સાથ એકદમ સારું છે. અને અત્યારે આપણે જોવા જઈએ તો ઘણા બધા એવા આપણને ફાયદાઓ પણ મળી રહ્યા છે, જેના કારણે અત્યારે આપણે લોન લઈએ તો આપણને શિબિર સ્કોર ઉપર આપણને ત્રણ થી ચાર લાખ સુધીની પણ લોન મળી શકે છે. એકદમ સારામાં સારૂ બેંક વાળા અત્યારે ઘણી બધી સુવિધાઓ લાવી રહ્યા છે. જે આપણા માટે ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગને ખુબ ઘણા ફાયદા થઈ રહ્યા છે, તમારું શું માનવુ છે?
હા તમારી વાત સાચી કે ઓનલાઈન સુવિધા ખુબ જ સારી કે અમારે ત્યાં ગ્રોસરી સ્ટોર ચાલે છે. ત્યાં પહેલા કેશનું પ્રમાણ ખુબ જ વધી ગયેલું હતું પછી અમે ધીરે ધીરે ઓનલાઈન પેમેન્ટ લાવ્યા અને જેના લીધે અમને કેશ સાચવું પડે નહી અને પેલા ચોરાય ય કે લૂંટાઈ જવાના હોય ખૂબ જ વધારે રહે છે. એ પણ ખૂબ જ જરૂરી છે કે આપણને એવું જ કરવું જોઈએ કે આપણે ઓનલાઈન સુવિધાઓ જ વાપરવા જોઈએ જેના કારણે આપણને ખુબ સારું રહે છે. ઓનલાઈન વાપરશું તો આપણે ઘણા બધા ડિસ્કાઉન્ટ કે આપણે બેંકમાં ભરવા જવા પડતા નથી. ઓનલાઈનને કારણે ઘણી બધી અ આપણને સુવિધાઓ થાય છે અને તે ખૂબ જ જરૂરી છે કે આપણે અ તેજ કરવું જોઈએ ઓનલાઈન પેમેન્ટ જ કરવું જોઈએ અને ઓનલાઈન પેમેન્ટને કારણે આપણને ઘણી બધી સુવિધાઓ થશે. ઓનલાઈન પેમેન્ટ જ વાપરવા જોઈએ, તમારે શું માનવું?
હ એ તો એકદમ સાચી છે. અત્યારે આપણે જોવા જઈએ તો ઓનલાઈન પેમેન્ટ યુઝ કરીને આપણને ઘણા બધા એવા કેશબેકો મળે છે. જેના કારણે આપણે કેશબેક મેળવીને ઘણી બધી એવી આપણા જે ખર્ચો છે એ કાઢી શકીએ છીએ. ત્યારે હું એવું કર્યું હતું કે હું એ એટલા બધા ટ્રાન્ઝેક્શન કર્યા હતા કે જેનું કેશ બેગ મને પાંનસો રૂપિયા જેટલું થઈ ગયું હતું અને એ મેં ક્લેમ નોતું કર્યું એ મેં એપ્લિકેશનમાં જ રેવા દીધું હતું અને જારે મને જરૂર પડી પૈસાની ત્યારે એ મેં ક્લેમ કરી લીધું હતું અને જેના કારણે મને ક્લેમ કરવાથી પાંનસો રૂપિયા મળ્યા એ મને ખુબ મદદગાર રહયા, જો આપણે જોવા જઈએ તો આપણે જયારે કેશમાં પેમેન્ટ કરતા હતા ત્યારે આપણને આવું નોતું મળતું હતું અને જેના કારણે આપણા જેટલા પૈસા હતા તેટલા ફરજાઈ જતા હતા જય્યારે અત્યારે ઓનલાઈન પેમેન્ટમાં એટલી બધી સ્કીમો સારી છે કે તેનાથી આપણને ઘણા બધા એવા ફાયદા થાય છે જેથી કરીને આપણને ખુબ ફાયદાઓ થાય છે અને ત્યારે તમે જોવા જાવ તો દુકાનદારોને પણ ઓનલાઈન પેમેન્ટ ના લીધે ઘણા બધા ફાયદાઓ થઈ રહ્યા છે. તેઓને છુટાઓને મગજ મારી તે શાંતિથી તેમ ટ્રાન્ઝેક્શન કરી અને તેવને ખુબ ફાયદાઓ થઈ રહ્યા છે તમારૂ શું માનવું છે?
હા તો માર એજ માનવું છે કે, ઘણા બધા ઓનલાઈન સુવિધા બ આવી ગયા છે કે આપડણે કોઈ પણ સ્થળે જઈએ ત્યારે ઓનલાઈન પેમેન્ટ વાપરવા જે અમે હમણાં ફૂલ વાણાતા ગયા હતા તે પણ ડિજિટલ પેમેન્ટ જ વાપરતા હતા અને આમાં પણ કેશ હતા નહ જેના કારણે મગજમારી ખુબ જ વધી ગઈ હતી પણ આપણે ઓનલાઈન સુવિધા જ વાપરવી જોઈએએ આપણે ઓનલાઈન વાપરશું તો સારું રહે છે અને ઘણી બધી જગ્યાએ એપમાં કે એવું હોય તે ઓનલાઈન સુવિધા જ વાપરે અમે જે એક વ વેબ વાપરીએએ કે ત્યાં પેમેન્ટ ખાલી ઓનલાઈન જ આપે તો ઓનલાઈન જ કારણે અમારું પેમેન્ટ જલ્દી આવી જાય છે અને તે ખૂબ જ જરૂરી છે કે વાપરવો જોએ ઓનલાઈન કારણે અમને પેમેન્ટ જલ્દી મળી જાય છે અને સુવિધાઓ પણ સારી રહે છે. ઓનલાઈનને કારણે ઘણી બધા ફાયદાઓ થાય છે. ઓનલાઈન ના કારણે આપણને ડિસ્કાઉન્ટ વધારે મળે ડિસ્કાઉન્ટ રેટ પર ભાવ મળે અને ખૂબ જરૂરી છે ઓનલાઈન ના કારણે અન્ય સુવિધાઓ પણ સારી રહે છે તે ખુબ જ જરૂરી છે. હ ઓનલાઈનને કારણે અન્ય બધી સુવિધાઓ
તમારી મરી વાત એકદમ સાચી છે. અત્યારે આપણે જોવા જઈએ તો અ લન ના લીધુંત મારીની દુકાન ચાલે છે અને હું એ માનું છું કે ના લીધે મને ઘણો એવો ફાયદો થઈ રહ્યો છે કારણ કે અત્યારે જોઈએ તો જે ઓનલાઈન ના લીધે અમે એને જે બે રૂપિયાને જે છૂટા નતા મળતા અને જેની મગજમારી થઈ રહી હતી તે લોકો ઓનલાઈન કરી જાય છે અને પેલા એવું હતું કે લોકો છૂટા નહતા મળતા તેના કારણે લોકો કેહેતા હતા કે ઓનલાઈન જે પૈસા બાકી એ તો હું આગળ જતા તમને આપીશ પરંતુ આગળ જતા કોઈ પૈસા નથી આપતું. તે તમે પણ જાણો છો ને હું પણ જાણું છું તો એના લીધે અમને એ ફાયદો કહી રહ્યો છે કે લોકો જે છે એ પૈસા ઓનલાઈન કરી દે છે એક બે રૂપિયા જેથી કરીને અત્યારે યારે તમે છૂટા વેપારીઓને ગમે તે વસ્તુ વેચે તેના પર તેમને બે થી ત્રણ રૂપિયા અથવા ચાર થી પાંચ રૂપિયા જ નફકો મળતો હોય છે જેથી કરીને તે ખુબ ફાયદાકારક ઓનલાઈન પેમેન્ટ જે અમારા જેવા છૂટાક વેપારીઓ હતો તેમના માટે તો
નાના નાના પરને પણ ખુબ જ ફાયદા હોય છે કે છૂટા હોતા નથી તેઓને મગજમારી પણ નથી કે તે ખૂબ જ જરૂરી છે જો આપણે ઓનલાઈન વાપરશું તો તે ખુબ જ જરૂરી છે તેઓને કેસ સાચવવા પડતા નથી તેઓને ચોરાઈ જવાનો ભય કે લુંટાઈ જવાનો ભય સુવિધા જ વાપરવી જોઈએ જેના કારણે આપણને ખૂબ ફાયદા પણ થાય છે અને આપણને ઘણા કેશબેક પણ મળે છે અને તે ખૂબ જ જરૂરી છે- અ અને તેમાં ઓનલાઈન સુવિધા એ ખૂબ જ સારી છે. ઓનલાઈનમાં ઘણા બધા જેમકે ગૂગલ પે ફોન પે યુપીઆઈ ભીમ પે ઇન્ડિયાની સર્વશ્રેષ્ઠ એપ છે એ એના કારણે પેમેન્ટ કરવામાં આપણને ખૂબ જ સારું લાગે છે જો આપણે પેમેન્ટ એમાંથી જ કરશું તો આપણને ઘણા બધા મળે છે અને આપણને સારું પણ લાગે છે અને આપણને જેટલું પેમેન્ટ કરી હોય તે એ રસીદમાં બતાડી દે છે જેના મગજ મારી ના પડે
તમારી વાત એકદમ સાચી છે કે અત્યારે જેવી એપ્લિકેશન છે તેમાં ખુબ ફાયદો થઈ રહ છે અને અત તમે જેમ કે ફોનપે ફોનપે ઘણા યુવકો માટે ખુબ ફાયદાકારક છે ઘણા લોકો નો એ ટી એમ નથી આવતો અથવા એ ટી એમ નથી મળતો તો તેઓ સારી રીતે ફોન પે યુઝ કરીને તે ઓનલાઈન પેમેન્ટ કરી શકે છે અને તેઓ કેશબેક મેળવીને પૈસા મેળવી શકે છે તો એમના માટે ખુબ સારું છે તો અત્યારે આપણે એવી જોવા જોઈએ તો નાવીય યુપીઆઈ એપ છે એવી ઘણી બધી યુપીઆઈ એપો છે જે સારી છે પરંતુ હું તો એમ માનવા માંગુ છું કે ઘણા બધા પ્રાઇવેટ લિમિટેડ કંપની વાળા જે યુપીઆઈ એપ લોન્ચ કરી રહ્યા આપણે તે ન વાપરવું જોઈએ જયારે આપણે જે તરફથી અપ્રુવ થાય છે જેમ આ બીઓ બી વલ્ડ છે ભીમ પે છે અને ફોન પે છે એ બધી જે ગવર્મેન્ટ અપ્રુવ એપ્લિકેશન છે તે યુઝ કરવી જોઈએ આપણેે જો નવી નવી એપ્લિક ય કરવા જશું તો તેઓ આપણને લાલચ આપશે પરંતુ આપણે આગળ જતા તેમાં આપણી બેંક અકાઉન્ટની ડિટેલ શેર કરીશું તો તેમાં ફસાવવાનો ચાન્સ વધી જાય છે તો તમાર શું માનવું છે આ બાબત
મારી વાત પણ એ એજ માનવું છે કે અ ઓનલાઈન સુવિધામાં ઘણા લોકો ફ્રોડ પણ કરે છે જેમ કે ઘણા બધા લોકો એક ઓ ટી એક લિંક મોકલે ફોટો પણ ક્લિક કરે પ પછી તેના પરથી પૈસા ઉપાડી લે અને ઘણા બધા લોકો વધારે ખાતા ખોલાઈને પણ તેમાંથી ચોરી કરવાનો પ્રયત્ન કરે છે એટલે અ આપણે સાવચેતીને વાપરવો જોઈએ અને જેના કારણે આપણને અ કોઈ મગજ માની પડે મગજ મારી ના પડે અને તે ખુબ જ જરૂરી છે કે આપણે ઓનલાઈન સુવિધા નો ઇસ્ટમાલ સાચવીને બ ફ ઘણા બધા ફ્રોડ પણ અને ઓનલાઈનમાંઆપણને હિસ્ટ્રી પણ આપણને મગજ મારી નો પડે કે આપણે શું કર્યું છે અને શું ન અને આપણે ઓનલાઈન સુવિધા જ વાપરવા છે અને તેના કારણે આપણને ઘણા બધા ફાયદા પણ થાય થાય છે અને નુકશાન પણ થાય છે ઓનલાઈન સુવિધા ખુબજ સારી છે અને ઓનલાઈનને કારણે ઘણા બધા ફાયદા પણ થાય છે એ ખૂબ જ જરૂરી છે
વાત એકદમ સાચી છે ત્યારે ઘણા મજા આવે જેવું છે કે અત્યારે બધા ગેર પહોચાની તમે વાત કરી તો ઘણા બધા એવા લોકો હોય જે આપણને લાલચ આપે છે કે તમે અત્યારે સો રૂપિયા નાખશો તો તમારા પાંચ મહિનામાં તેજ પૈસા દસ હજાર થઈ જશે પરંતુું તો એવું કશું હોતું નથી તેઓ આ તો મેં નાની રકમ ની વાત કરી પરંતુ અત્યારે શ મોટી રકમમાં ફસાઈ જાય છે તેઓ પચાસ સાઠ હજાર પર નાખી દે છે અને તેઓને કોઈ પૈસા નથી મળતા અને તેમના પૈસા જતા નથી છતાં તે તેમના માટે ખુબ નુકસાનકારક છે તો હું તો માનું છું કે જેમ બને તેમ અત્યારે લોકો આ બધા ફ્રોડ થી બચે તો સારુંમાં સારું અત્યારે ફોડ વધી રહ્યા છે તો તેઓએ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ અ ચા જેમ બને તેમ ઓછું ખર્ચ કરે તો સારામાં સારું અને હું તો હું બી એવું જ કહેવા માંગુ છું કે તેઓ સરખી રીતે તે પોતાનું રીતે સમજીને પોતે કરે તો સારામાં સારું તો હું એજ માનું છું કે આપણે સાચવીને ફોનપે જેવા જે સ્કેમો થઈ રહ્યા છે તે સ્કેમોથી બચે અને યુઝ કરી ચાલો આપણે ડિજિટલ પેમેન્ટ વિશે આગળ વાત કરી કરીશ
હા